હાલો, બોલ.
હુ કરેસ?
કઇ પર જો હું કે ફેવીકેક ક. અમાર બાજુ શોકરાએ ફેવિકિક ખોલ આંખમા ઉડી. મને નય બાજુ વાળા શોકને જેનેલી જોતી.
હઅ.
એના ભાઈ ને તે પછી દવાખાને લઈ ગયા.
આખમાં ગડી ગયો એ કા.
આંખમાં ગયેલું નથી. આંખની બહાર પણ આંખમાં જરિક ઉડી ગયું હોય ને.
બાપા ઇ હારું,.
તો હા છોકરામા ભાઈ જોવડો છે નાનો એવો.
તો કો ઉડાડું તું.
ખુદની રીતેને બેનના સપલ થોડા છોકરા જેવી રતી.
હા.
એ ના ક્યાં કે સપલ પહેરી જ આવ તો કઈ ક ના હો મારે સપલ પેટ જાતો કઈ ના સ પલ ટૂટેટી જ્ઞાન. બેને ક ફેવ છે. હિન્દી ધારા થઈ જાય કે હળખું થઈ જાય.
હ
આમ તો હજુ જ હતું સફર તો એઈ હાઈલોન બેન ની વાત માની નહ તો ફેરી કે મ એની બે ન તો બચી કોઈ નઈ તો હુંયું.
તે ખુલતા આવીને આમ વસ માંથી દબાવી ને આમ ખુલતોફધું. એસમાં વડું તો. દેખા એક ન વિીડું તો એક બંધ કરી ને એક ખુલી ને ખુલી જ રાખી.
એમ આંખમાં કઈ આ બંધ બંધ કઈ નથી. ખાલી ઉડું તું એમ જીરીક એવું.
એમાં દવાખાને ગયા?
દવાખાને પછી નુકસાન ન થાય તને પછી.
એટલે બતાડવા ગ્યાં.
હા.
હ એટલું બધું નથી લાગ્યું કા.
ન એટલું બધી કરીના.
એ.
આ ખોજેગી ખાલી એમ.
આ એક હો જાયગ હોય.
એ તો એમ કે ખુલ્લી ને ખુલ્લી રાખી. પછી બધું ગરમ પાણી થઈને ઠંડા પાણીને ધોય્યું અમે આવીને.
સારું બધું ગરમ પાણી ને બધું કર્યું ને હારું થયું.
હા નીકળતો હું કે પાણી નો ઓર્ડર તો એ તો સોટી જમ છે ને.
હમ.
એટલે.
હે.
મું ઘર.
કઈ નહી. હવે નાવા જની તારી કરતી હતી પછી તારો ફોન આવ્યો.
હું ત ને ગમે ત્યારે ફોન કરું ને ત તારી ભાઈ ફોન હોય ન.
પછી મેં તને ફોન કર્યો તારા પપ્પા ઉપડ્યો મે કોકતીસે તો હા.
હજ તારો ફોન ચાલુ હતો નહી.
ત તોરે મિલિટ. ખાય ત્યારે પુ કપરાાઈ ગયો હતો એની રીતે.
હા મિનિટ થાય પછી કપાઈ ગયો ને. હું તને હામાંથી કરતી દઈ ને ત જ.
તો તું અત્યારે કર્યો નતો. ત્યારે મે તારી વાત જોઈ મે કોલી કરીય કદાચ.
નંબર કાઢી ને લગાડવા જતી ત ને તોડડ ના શોકડાને તો બાર. કેટ ફો મુકિંગ એ હું કણનો છ છે.
હ.
તો બાર નનીળ ગ બસ મારા પપાને ઘા દવાખાન લઈ ગયા. પપા કે ફોન લ ફોનની જરૂર પડીએ. તો બસ મે કઈ ફોન કર્યોની ને હું ગીને
હારું થયું ને જોવા ગયો એમ.
જોવા એટલે રાયડી પાયડી કે મમ્મી કે
એ.
હું તોું કેવાય પછ ધર નીકળી મારા પપા ભળ ની અંદર નથી ઉઠઈ ગયો કે આ હું છું માર મમ્મી પપ્પા જે ઓલી નામ મમ્મી એની બેન જોવા ગયા નય દવાખાાન લઈ ગયા.
એટલે ઘરે કોઈ હતું નહી?
એની ઘેર છે ને તો અમે અમારે બે ઘર ને અમને બહુ પડે.
એ તમારા બાજુમાં રહીશ?
બાજુમાં અમારે એક જ દીવાલ થાઈ.
હ.
અમારે એક વછલી દિવાલ છે ને અમારે એક જ દિવાલ છે.
હમ.
એ હારુંનું પછી લઈ તો ગયા.
હ. મારા પપ્પા ની એકની જ ગાડી ઘરે હતી. મારા પપ્પા આજે રવિવાર હતા તે.
એ હઈ હારુ કહેવાય. હમ બોલ બોલ.
હજી તો તમારા વાસણ પે હંજવાળ પોતા પે
હ મારે તો નારા જાઉું.
નાઈ તો હું વેલું લઉં એટલે અત્યારે મને ઉપાધિનવાનું ન હોય.
હે મારે તો આ ત્યારે જ નાવાનું હ જરૂર
મારે ટાઈમ ફિક્સ ન હોય જો. કોઈક દી ખબર માં નાઈ નાખવું કોઈક દી બપડે બપડ એટલે મારે એક વાગ્યા પછી નઈ. ન્યાવાનું હોયને મારે દોઢ વાગ્યા પેલા નવાય જ જાય.
એ હા વેલાસ
હા, હું વહેલું જ જ નાય નાખું.
વેલા સરર નાહી નાખાય એટલે હારુ. પછી નાવું નીખા.
હા પછી મને બફ પડ. જો મને હાંજ પડી જાય ને મને એવું બફ પડે નાવાનું. પછી માર મોમી ટોસે, મને મન ખીજાય.
હે.
એ ગંધારાના પેટ ની હવારની નાઈ નથી. કે હરેલી તારા હાથનું કોઈ ખાય ની. ને એમ તેમ ઢરું.
હા.
પછી રાતે મને ગમે એટલું મોડું થઈ જાય. મને રાતે નાયા વગર પછી મને નીંદર ન આવે. હું નાય લઉ ને ઝટપટ. તો લાગે આવુ કે ગંધારુ લાગે.
હા.. હા. ન ગમે નાયા વિના તો.
કેમ કે આપણે રોજની ટેવ પડી ગયી હોય ને, એટલે.
હમ હમે ઈ નાયો. દરરોજ. પહાઈ જેવો દરરોજ.
ના. મારી મમ્મી તો હવારમાં વેલ્લા બધે રીતે લાકોને, ખબર અમારા ઘરમાં.
હમ.
બધે થી પેલા મારા પપ્પાનો વારો આવે.
હે!
હા. મારા પપ્પા હઉથી પેલા મારા પપ્પા ઉઠે તો પાણી આવી જ તોયે અમારે હવારે વેલું આવે.
હમ..
તમારા પપ્પા હું કેવાય નાવાયે જાય પછી, ઈ નાઈ લે પછી મારી મમ્મીને ઉઠાડે. ઉઠાડે. મારા પપ્પા ચાઈ બનાવી નાખે નાઈને.
હમ. ઉમ...
પગે લાગીએ. પછી મારા મમ્મી ને ઉઠાડે. પછી મારી મમ્મી ઉઠે, બ્રશ કરે, સંડાસ ધોય, રોડ ધોય, રોડ વારે, નાવા જાય, નાય, ને દીવાબત્તી કરે, ને પછી બીજું બધું કામ કરે. બાટલા ભરેે ને, કપડા ધોય ને એવું બધું કરે.
પછી. પછી મારો ભાઈ છે ને, અ, પેલો મોટો. એટલે મારથી તો નાનો છે. પણ મારથી બીજો છે ને, મોટો ઈ.
હમ.
એઈ ના ધોય ને પસી, એની રીતે હું કેય, ભણવા બેસી જાય. પછી કોનો વાર ખબર! પછી મારો ઈના. પછી મારે વળવાનું.
હમ.
ને પછી, હવથી નાનો છે ને, એનો વાળો પછી. પછી પછી મારી બેન ના. નો વારો છેલ્લે. છેલ્લે હા. કેમ કે, ઈને તો ખાલી પાણી જ નાખવાનું હોય. હવારમાં હાબુ ઘસવાનો ને ખાલી ઈ પાણી નાખી, હાથ પગમાં હાબુ ઘસી, પાણી નાખી, ને માથું જ ધોઈ. ઈ ખાલી માથું જ ધોઈ હવારે રોજ.
હમ.
હા. બાર નાખી ને વહી જાય. પછી હાનજે ઈ રાતે અગિયાર હાડા અગિયાર વાગે નાઈ.
હમ.
કેમ કે, કામે થી આવે ને એટલે એને. હે!
એમાં મેસ.
હું એયુ. મેં જોયું, રેકોર્ડિંગ કરવાનું કેશ હા, રેકોર્ડિંગ
હે, રેકોર્ડિંગ.
હા, મે વાંચ્યું સવારનું આવ્યું છે.
આ શું બીજું આવ્યું?
ઈમા, આમા રેકોર્ડિંગ. હરે, એવું હેલ તો છે. હા, એવું હા હ.
નસ્કાર હો તો છે.
આપડે જોયેલું.
હા, સાચી વાત છે.
એમા લખ્યું નમસ્તે નહીં, આ તો મેં વાંચી લીધું.
પૂરા કરી રહ્યા છો, આ પાછું હતું ઈજ લાગીશ.
કરીને, નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું. રેકોર્ડિંગ પૂર શાંત વાતાવરણમાં કરો. રેકોર્ડિંગ દરમિયાન કોઈ પણ પ્રકારનો બેસગ્રાઉન્ડ.
હ, તે.
અન્ય અવાજ ન હોવો જોઈએ, એજ છે ને? ખુબ જ ઝડપ થી બોલો, સાટ અને સ્વાભિમાન રીતે વાત કરો. રેકોર્ડિંગ વાત ચીને રેકોર્ડિંગ અથવા નવ લખાણ જોઈએ. પેલું ન હોય જોઈ તો, વાતચીત પડેલ. કુદરતી હોવી જોઈએ, રેકોર્ડિંગ માટે કોઈ એક ચોક્કસ રિકસ. પસંદ કરો અને તેના પર વાચી વાચીતન કરો તમારો. વધુ એમ લખ્યું.
અ. શાંત વાત. રણ માં શાંત વતાવરણ માં. ફરવડ. એ મે લઈખું છ તારે.
મારે એમટલે હું શાંત વાતાવરણમાં કરો ને રેકોર્ડિંગ કરો એમ.
એટલે તો હું આ રૂમમાં આવી ગય, ઓલ રૂમમાંથી.
હું તો અંદર જ. મારે અત્યારે અવાજ ન હોય.
કેમ?
મારા અવાજ જ ન હોય, આખો દિવસ રૂમમાં.
તો
હું તો, એ હું તો વાતો કરોસો, બધી બાર બેઠા છે.
હા, હોય ગીત તો.
હમ, સેટ ઉપર લાંબી થઈ.
હા. કોઈ હોય નહી ને ન્યાગ કરો વાતો.
બ હવે હાલો હવે આપડે એમ કવ. હા એમ કહો કેવું કરે. કામ થઈ ગયુ?
હે?
કામ થઈ ગયુ? પી ગીત વગરે. કામ થઇ ગયું?
ના વાયંદા કાઢવાના હતા બહ એતો કાઢીને ખા. હ.
મારે તો બધું પર્યું.
હે પ તાર નાઈ નાખીસ થી વાંધો ને તો નાવા જાવશું.
નઈ નઈ ખું મારે ત્યા્યારે કંઈ રાંધવાનું હોય નથી. ખાલી રોટલાકણ છે તો મારે ન હોય મારી નાની બેહેન છે ને કર ક આ.
હમ. હમ.
મોર્ગી નું શાક પહેર્યું. ઝીંગા નનું શાક પહેર્યું. અખની પહેરી
હમ કેમ કરતા બને એ ઝીંગાનું
મડા મહેનત બના એટલા મને ન આવડતું. નહી.
હમ. ઘર ના બધે હું કરીશ.
બધી વાર બેઠા ને હુંજ આખાને નિનીંદા રે એવી. મસ્તરી આવે પણ હવે હો નીંદર કરું.
કય બપર ની નિંદા ક લીધી કેને.
હ આ ના બપન ના અમે પછી ક્યાંથી ની અંદર કરીએે. ઓનાને ફેર વિકેટ ગડીધ્યા હ. જોવામાંમાં ક્યાંથી ને એને ઘેરે કોઈના હોય એટલે અમારે એક ઘર કે અમારે બે નું એક જ ઘર કેવાય.
હમ.
હા તે પછી અમે એનું જ. મારો દરજા બંધ કરીધ છોકું છોક દે ને મારી મમ્મી પપ્પા એ મા એની મમ્મી. તને જણાવ કે ભાઈ અહં કામે કામે હું દવાખાના લઈ ગયા. ને અમે અહં બધી બેઠ બેઠી બેઠી ઘિયા ઘડી ફોન કરીયા હોધુંને હો કધું ને હમે સરકારી દવાખાને બધું ગયું તો સરકારી દવાખાને. એમને ઘરે મોકલાવી દીધું કે તમે ઘરે જાવ અને શોષિત્રમાં લઈ જાય. હારું કેવાય નેલી વિશાળને સારું છે ને. હા આરું છેને તો ક નથી માર ભાઈ જેવડો છે નાનો એવડો ર ભાઈ ને બોલાવા આવ્યો હો ભાઈ સ ખાઈને હોય ગયો નાનો છે ને ર અમારા વારે છે ને બેટબોલ રમે રવિવારે છોકરાઓ બધી કેમ કે ર કઈ નથીકીધું દવા પી ને ટીપાઈ પી ટી પાઈ.
આમાં.
હા એક મહિના પ્યું નથી બહવ. ઓછું પડ્યું કીધું તો હોય કે સારું કેવાયું પડ્યું. હા એમાં કઈ આમ વાંધો જ નથી ખાલી ને પાપણમાં ઉઈડું એમ. રૈગી મુડથી કોલવાગ્યો
મોઢરથી થોડુંક ખોલાયેલી
હા તે ખોલ વાગ્યો છે આમું ફેરવાનું હોય ફેરવ નઈ ને ખેચ વાગ્યો હો વચમાંથીું. કેવાય છે ને આ ઉપર થી ખેંચ્યું ને વચમાંથી દબાઈ ગયું ત્યાં